હલો આવે અવાજ ક્લિયર?
હા તીર્થભાઈ બોલા
હા
શું કહેવાય મજામાં
મજામાં
આપડે આજે વાત કરશું સોશિયલ મીડિયા વિશે સોશિયલ મીડિયાના કેટલા ફાયદા અને કેટલા નુકસાન
હા
થાય તીર્થ કેમ છે, આજે આપડે એક નવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ આજના સમયમાં લ ગભગ વ્યક્તિના જીવનનો એક ભાગ બની ગયો છે એ વિષય છે, સોશિયલ મીડિયા જેમ કે આજે જે નાના નાના થી લઈને જેમ કે એક થી બે વર્ષ ના બળકોથી લઈને મોટા મોટા જે સાઠ સાઠ વર્ષ ના જે ઉંમર ના જે માણસો છે, તે જે સોશિયલ મીડિયા ઉપર વધારે ધ્યાન દે છે, અને આપડે જે સોશિયલ મીડિયાનો ખુબ જ સારી રીતે ઉપયોગ કરીએ છીએ તો કોઈક વાર ઘણા વ્યક્તિ કોક વાર ખરાબ રીતે પણ ઉપયોગ કરે છે, તો તારા મતે સોશિયલ મીડિયા એટલે શુંત?
હા હું પણ મજામાં છું ખરેખર આજના દિવસ ખુબ રસપ્રદ છે, મારા માટે સોશિયલ મીડિયા એવું ઓનલાઈન પ્લેટફોર્મ છે, જેનું ઘર કોઈપણ વ્યક્તિ સાથે જોડાય શકે જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યુબ, ટેલિગ્રામ, જેવા ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, આજકાલના લોકો વાતચીત કરવા ફોટા શેર કર માહિતી મેળવવા અને મનોરંજન માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે,
બિલકુલ સાચી વાત ભાઈ સો ટકા સાચી વાત છે, તારી જો આપડે લગભગ દસ થી પંદર વર્ષ પેલાની વાત કરીએ તો લોકો એકબીજા સાથે વાત કરવા માટે પત્ર લખતા અથવા ફોન કરતા પરંતુ આજે માત્ર થોડાક સેકન્ડોમાં આજથી માનલો કે એક દેશથી બીજા દેશમાં મેસેજ પહોંચી જાય છે, અને વિડીયો કોલ દ્વારા એક એક ખૂણે થી બેઠેલા વ્યક્તિ બાજુના છે છે છેડાના ગમે તેટલા ખૂણા સુધી વાત કરી શકીએ છીએ. આ બધું સોશિયલ મીડિયા ના કાર કારણે શક્ય બન્યું છે, આ સારી બાબત છે અને ઘરે બેઠેલા વ્યક્તિ જે છે, એનો છોકરો બહાર ભણવા ગયો હોય તો એને આસાનીથી અને આરામથી વાત કરી શકે અને સોશિયલ મીડિયા આજે ખુબ જ તારું આજે સારું પ્લેટફોર્મ બની શક્યું છે ભાઈ.
હા અને સૌથી સારી વાત એ છે કે, સોશિયલ મીડિયા ના કારણે માહિતી ખુબ ઝડપ થી ફેલાય. જો દુનિયામાં ક્યાંય કોઈ મહત્વની ઘટના બને તો તેની ખબર થોડી મિનિટોમાં આપડા મોબાઈલ સુધી પહોંચી જાય છે.
હા તું સાચું કહે છે ભાઈ, પરંતુ ઘણા લોકો એવું કહે છે કે સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી છે, એટલું નુકસાન કારક પણ છે. તારા મતે સૌથી મોટો ફાયદો કયો છે ભાઈ?
મારા મતે સૌથી મોટો ફાયદો એ છે કે જ્ઞાન મેળવું ખુબ જ સરળ બન્યું છે. પહેલા કોઈ વિષય શીખવા માટે પુસ્તક અથવા ક્લાસ પર આધાર રાખવો પડતો. આજે યુટ્યુબ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને લિંકડ ઇન પર હજારો એજ્યુકેશનલ વિડીયો અને કોર્સ ઉપલબ્ધ છે. વિદ્યાર્થી ઘરે બેઠા ઘણી નવી વસ્તુઓ શીખી શકે છે.
હા હું પણ એ વાતમાં સહેમત છું ભાઈ. ખાસ કરીને એન્જિનિયરિંગ કોમ્પ્યુટર સાયન્સ ના વિદ્યાર્થી થીઓ પછી કોઈ પણ બીજી જુડી ના બીજી ફિલ્ડના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાની મારફતે આરામથી ઘરે બેઠા ભણી શકે છે. કોઈ કોચિંગ ના ખર્ચા બચાવી શકે છે. જો વ્યક્તિ જે સોશિયલ મીડિયાનો સારી રીતે ઉપયોગ કરે તો. અને આજના સમયમાં ડેટા સાયન્સ, વેબ ડેવલોપમેન્ટ, સાયબર સિક્યુરિટી શીખવું હોય તો હજારે જેવા હજારો જેવા ફ્રી રિસોર્સસીસ મળે છે અને તે ફ્રી રિસોર્સસ ઉપરથી તે લાખોની સેલેરી કમાઈ શકે છે અને લા ખોનું પેકેજ પણ કમાઈ શકે છે. તેની મદદથી આજના આજના કાળમાં મતલબ કે આજના દિવસમાં ઘણી સોશિયલ મીડિયા થી ખબર પડે છે અને એક એક રીતે સોશિયલ મીડિયા ખુબ જ ઉપયોગી બને છે અને એક રીતે ઘણા છોકરાઓ સોશિયલ મીડિયાની યુઝ કરીને ખરાબ ખરાબ બાબતો જુવે છે. ખરાબ ખરાબ બાબતોમાં પડી જાય છે. જેમ કે સટ્ટો છે, કોઈ પણ શેર પ કોઈ પણ એવી વસ્તુ છે. કે જેનાથી એના પૈસા એમાં વેડફાઈ રહ્યા છે અને એ પોતાનું તો ઠીક છે પણ પોતાના ફેમેલીનું પણ નુકસાન કરતા રહે છે. અને પોતાનું ગામમાં જે છે એની જે નામ જે હોય છે એની જે નામના જે છે સાવ જતી રહે છે અને અને તે પોતાનું સાવ નામ બગાડી દિયે છે. સોશિયલ મીડિયા ના અને ઘણા વ્યક્તિઓએ સોશિયલ મીડિયા માંથી એ આઈ, પ્રોગ્રામિંગ, વેબ ડેવલોપમેન્ટ પછી કોઈ પણ બીજી વસ્તુ, ઓનલાઈન બિઝનેસ, ઈ માર્કેટ અને ઓનલાઈન બિઝનેસ શીખીને ઘણા પૈસા કમાય છે તે સારી બાબત છે ભાઈ.
સાચું કહ્યું, ઘણા લોકો તો માત્ર યુટ્યુબ અને ઓનલાઈન કોર્સ દ્વારા નવી સ્કીલ શીખીને સારી નાકરી પણ મેળવી લે. એટલે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરવામાં આવે તો એક પ્રકારનું શિક્ષણ સાધન પણ બની શકે છે.
હા, આજે ઘણા બધા શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, ઘણા શિક્ષકો યુટ્યુબ ચેનલ દ્વારા ચલાવે છે, ઘણા ઇન્સ્ટાગ્રામ પર એજ્યુકેશન કોન્ટેન્ટ મૂકે છે, ઘણા મીટ મીટ મિટિંગો દ્વારા જે જે પોતાની મિટિંગ અરેન્જમેન્ટ કરે છે મોટી મોટી કંપની હોય છે, એની પોતાની મિટિંગ જે છે મીટિંગ રાત્રે પણ તેનો ટાઈમ ફાળવી શકે છે. કેમ કે સવારે જે નોકરીનો ટાઈમ હોય તો, રાત્રે એ આરામ થી મી મીટિંગ કરી શકે છે. અને મીટ ટિંગનો એવો ટાઈમર, એવો ટાઈમ મેનેજમેન્ટ કરી શકે છે, કે જે લિંક ડીન પર અથવા તો મીટ એ મીટ પર આશેની થી તે ઉપ્લબંધ હોય. અન ને લિંકડઇન પર જોબ ના, પછી જોબમાં કેવી રીતે એપ્લાય કરવું, કંઈ રીતે તે બધી રીતે આપણે જે છે આપણે એપ્લાય કરી શકીએ છીએ. અને આપણે સારી રીતે જોબ પણ મેળવી શકીએ છીએ. અને સારો એવો એજ્યુકેશન નો કોન્ટેન્ટ પણ ઘણા ઘણા જે પ્રોફેસરો હોય છે, અથવા ટીચર હોય છે, તે કોન્ટેન્ટ પોતાના સોશિયલ મીડિયા પર મૂકે છે. યુટ્યુબ ચેનલ બનાવે છે પર્સનલ. અને લાખો વિદ્યાર્થીઓના ફ્રી માં ભણાવે છે. તો તે ખુબ જ સારી બાબત છે ભાઈ.
બિલકુલ. કોરોના સમય દરમિયાન તો સોશિયલ મીડિયાએ શિક્ષણમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, કારણ કે તેમાં ઝૂમ મિટિંગ દ્વારા લેક્ચર આવતા ઓનલાઈન. જયારે શાળા ને કોલેજો બંધ હતી, ત્યારે ઓનલાઈન ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ ચાલું રાખો, રાખ્યો હતો.
હા ભાઈ સો ટકા ભાઈ. એ ખરેખર સમય યાદગાર હતો હો ભાઈ. જો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા ન હોત તો કદાચ લાખો વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકી ગયું હોત.
મારા મતે સોશિયલ મીડિયા નો બીજો એક મોટો ફાયદો એ છે કે આપણે આપણે પરિવાર અને મિત ત્રો સાથે હંમેશા જોડાયેલા રહી શકીએ છીએ. જો કોઈ વ્યક્તિ વિદેશમાં રહેતો હોય તો પણ વિડિયો કોલ દ્વારા વાત કરી શકાય.
હા સો ટકા ભાઈ. અને પહેલા લોકો વર્ષો સુધી પોતાના સંબંધીઓને મળી શકતા નહોતા, પરંતુ આજે વોટ્સએપ વિડિયો કોલમાં બહારના ગમે તે દેશના વ્યક્તિ, અથવા તો ગૂગલ મીટ દ્વારા ઘરે બેઠા તે એકબીજા સામે મળી શકે છે, જેમ કે વિડિયો કોલ કરી ને એક બીજા ના હાલચાલ પૂછી શકે છે, અને વાત કરી શકે છે. અને એકબીજાને કોઈ પણ મુશ્કેલીમાં હોય તો સોશિયલ મીડિયા ની મદદ થી ઘણી જે છે ઈ મુશ્કેલીનો સામનો કરીને પણ તે દૂર કરી શકે છે. અને આજે ઘણી ટિકિટ ઓનલાઈન બુકિંગ પણ જે વ્યક્ તિ જે ઘરે બેઠા કરી શકે છે, એટલા ધક્કા નથી ખાવા પડતા. પહેલાના સમયમાં શું હતું કે એવી કંઈ સોશિયલ મીડિયા ની એટલી કાંઈ વ્યવસ્થા નહોતી. અને આજે જે મોટા-મોટા વેપારીઓ સોશિયલ મીડિયા ના કારણે જે છે ઈ મોટા-મોટા વેપારીઓ તો ખુબ જ આગળ વધ ધે છે, પણ નાના વેપારીઓને પણ સારી રીતે તક મળે છે. અને નાના વેપારી તે જે છે ઈ મોટ ટા વેપારીની જેમ ખૂબ જ આગળ વધે છે. સોશિયલ મીડિયામાં પોતાની એડુ એડ્સ બનાવીને. પછી પોતાના, પોતાના જે બિઝનેસ હોય એનું જે એની એના વિડીયો બનાવીન ને એની ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકીને તે પોતાને ખુબ જ સારી રીતે પોતાનો જે બિઝનેસ છે તે ડેવલોપ કરે છે, અને ઘણા ક્ષેત્રમાં તે સારી રીતે કામ આવે છે ભાઈ.
ઘણા લોકો ઘરેથી નાના બિઝનેસ શરૂ કરીને માત્ર સોશિયલ મીડિયા ના કારણે સફળ બન્યા છે. કોઈ ઘરે કેક બનાવે, કોઈ કપડાં વેચે, કોઈ હેન્ડમેડ વસ્તુઓ બનાવે, સોશિયલ મીડિયા એ આવા લોકોને ઘણી તક આપી છે.
હા, હા ભાઈ. ઘણા લોકો ઘરે થી નાના બિઝનેસ શરૂ કરીને માત્ર મીડિયા ના મ કારણે જ સફળ બન્યા છે. અને ઓક પાસે વિડિયા જે બનાવી લી ઇન્ફ્લુઝર પાસે તો તે જે છે ઈ સોશિયલ મીડિયા દ્વારા એની એની જે છે એના વિડીયો જે વાયરલ તઈ તો એનો બિઝનેસ ખુબ જ સારી રીતે આગળ વધે છે, અને જે ઘણા જે છે હેન્ડમેડ ડોજ તો જ બનાવે છે, તેના લીધે સોશિયલ મીડિયામાં તે વિડિયા મૂકીને આવા લોકોને ઘણી નવી તક મળે છે.
પરંતુ અહી એક પ્રશ્ન પણ થાય. શું દરેક ઇન્ફલેસન સારી અને સાચી માહિતી આપે જ છે.
હા સાચું કહ્યું ભાઈ કે અહિયા જે છે એ. એક એ જરૂરી નથી કે બધા જ બધા જ ઇમ્પ્લઝર સારી અને બધી સારી માહિતી આપે. વ્યુઝ અને ફોલોવર વધારવા માટે ખોટી માહિતી નો પણ ઘણો ફેલાવો કરે છે અને બિલકુલ ભાઈ કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પેલા ચકાસણી કરવી જોઈએ ખાસ કરીને. એજ્યુકેશન ગવર્મેન્ટ હેલ્થ અથવા તો કોઈ પણ વ્યક્તિ પાસે ઇન્ક્લુઝર પાસે જે ઓફિશિયલ સોર્સ અથવા તો ઓનલાઈન સોર્સ પરથી તેની માહિતી તપાસી ને અને વિડીયો બનાવવા જોઈએ તે આપણે જે છે. એ ફેક અ આપણે જે છે ભવિષ્યમાં કામ તો આવશે ને આપણે આપણા ઇન્ફ્યુઝર ને ખોટે ખોટા પૈસા દેને વેડફી તો નથી રોયા ને ભાઈ એવું કરવું જોઈએ એની ચકાસણી સો ટકા વ્યક્તિને કરવી જોઈએ.
હા આજકાલના ફેક ન્યૂઝ પણ સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી ફેલાય છે લોકો સાચી તપાસ કરી આવીને મેસેજ ફોરવડ કરી દે જેના કારણે સમજમાં ગેરસમજ પણ ઉભી થાય છે.
હા ભાઈ આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને સમજદારી થી સોશિયલ મીડિયા નો ઉપયોગ કરવો તે પણ ખુબ જ જરૂરી છે કારણ કે જો સમજદારી થી ઉપયોગ નહીં. કરીએ તો સોશિયલ મીડિયા જે છે. એ બહુ જ નુકસાનકારક છે એક વ્યક્તિ માટે ને ઘણા વ્યક્તિ ને સમજદારક પુરક ઉપયોગ કરવો. જરૂરી છે નહી તો આપડે ખોટા ખોટા જે ખોટી વેબસાાઈટમાંથી ફેક વેબસાાઈટ માંથી ફિલ્મો ફિલ્મમાં અથવા તો કોઈ પણ ડાઉનલોડ કરશું તો અત્યારે જે એવા કેસ બહુ જ બની રહ્યા છે. કે ડાઉનલોડ કરવું અને કર્યું અને સીધે સીધા પોતાના બેંક એકાઉન્ટ માંથી પૈસા ઉડી જાય એવો પણ એવા કેસ પણ આજે બહુ જ બને છે.
અત્યારે ઘણા ફેક ન્યૂઝમાં પરિવારોમાં ઝઘડાને બધું વધી ગયું છે.
હા એને સામાન્ય રીતે ફોડ ને એવું બધું વધી ગયું છે સોશિયલ મીડિયામાં સામે વાળો જે વ્યક્તિ હોય જે થ્રેટ હોય સાયબર થ્રેટ હોય અથવા તો જે હેકર હોય તે તે જે છે ઈમેલ દ્વારા પછી કોઈ પણ મે મેઈલ દ્વારા અથવા તો કોઈ પણ મેસેજ દ્વારા જે ફેક મેસેજ ફેલાવે છે અને તેના ઉપર ક્લિક કરતા જ જે વ્યક્તિ ક્લિક કરે છે અને તેના બેંક એકાઉન્ટ માંથી પૈસા ઉડી જાય છે અને તેનું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે એવું પણ મેં એવો પણ કિસ્સો સાંભળ્યો. કે તે ભાઈ સાભળ્યા હશે આવા કિસ્સા
હા મેં પણ સાંભળી સો ટકા સાચી વાત છે. ઘણા અજાણ્યા લોકો અજાણી લિંક પર લાલચની પૈસામાં ક્લિક કરી દે છે.
સો ટકા ભાઈ એટલે એક રીતે સોશિયલ મીડિયા સારી પણ બાબત છે અને ખરાબ પણ બાબત છે. તારા મતે આનું શું કેવું છે?
વાત તો શું ટકા અમુક બાબતે સારી ને, અમુક બાબતે ખરાબ
સો ટકા, સો ટકા સારું, હાલ ભાઈ એ હા ભાઈ